બસ મજામાં તમે પણ કેમ છો?
હું પણ મજામાં છું, જય શ્રી કૃષ્ણ.
જે શ્રી કૃષ્ણ.
અત્યારના જમાનામાં સોશિયલ મીડિયા કેટલું જરૂરી થઈ ગ્યું છે નહી?
હાચી વાત હે.
કેમ કે આજનો અત્યારે એટલો ડિજિટલ યુગ બની ગયો છે કે લગભગ દરેકના હાથમાં સ્માર્ટફોન ઇન્ટરનેટ, બધું એટલું બધું થઈ ગ્યું છે ને કે અ, સોશિયલ મીડિયા એટલું બધું આગળ વધી ગ્યું છે, અત્યારની જનરેશનમા
હાંચી વાત છે. દરેકનું, દરેકના હાથમે તમે ગમે તે ટાઈમ જોઈએ ન તો મોબાઈલ ચલાવતા આપણે, જોવા મલે આપણને બધા. ગમે તે ટાઈમ આપણે, ગમે તે વસ્તુ નહીં આવે તો બી ગમે તેમાં આપણે યુટ્યુબ ઉપર જોઈએ તો બી આપણે કરવા મલે છે, જોવા મલે છે, હાચી વાત ક નહીં?
સાચી વાત, અને અત્યારે એવું સોશિયલ મીડિયા, એક એવુંય છે કે નુકસાનેય કરે છે કે બસ વગર કામનુંય બધા વિડીયો જોયા રાખે. એવુંય છે પણ, અ ઘણું બધું આપડે આ આપડી મેમરી તરીકે પણ આપડે, અ બધું આપડા સપનાઓ છે, આપડી મેમરી છે બધું આપડે અ સાચવી રાખે છે, જેમ કે છો પેલી વાર આપડા છોકરાઓ એ પેલી વાર જેવી રીતે પગલું અ માંડે છે, આપડે તરત વિડીયો બનાવી નાખીએ કે એ આપડી જિંદગીભરની યાદી રહી જાય છે કે અ તું આવડો હતો ત્યારે તું આવી રીતે ચાલતા શીખો તો જે પેલેના અ જમાનામાં આ બધી વસ્તુ આપણને મળ અ જોવા મળતી નથી માંડ થોડા ફોટા અત્યારે સારું સારું એવું કમાતા હોય તો બહુ ઓછા ફોટા હતા બાકી ઘણા બધાને તો ફોટા ને એવુંય પોતાની કોઈ યાદો જ નથી રહી જ ત્યાં સોશિયલ મીડિયા તરી કે આપણે ઘણું બધું આપડે અંદર મોબાઈલમાં રાખી છે અ રાખી દીએ છીએ જેમ કે આપણે ફેસબુક કે વોટ્સઅપ કે એ બધા પર આપણે વિડીયો મૂકી દીધો હોય તે આપડે અ પછી અ ફેસબુક ઉપરથી નીકળતો નથી એટલે ફોટો એ વિડીયો કે ફોટા આપને અ ઘણા વર્ષો સુધી અંદર દેખાય છે. લાઈફ ટાઈમ દેખાય છે વાંધો નથી આવતો.
હાચી વાતે હે દરેકના માટે અમે ગમે ત્યાંના ઘ્યા તમે જોઈ બધા છોકરા અનેને મોટા નેના અને બધા મોબાઈલ લઈને બેસલા મોબાઈલ મે વસ્તુ ને આપણા માટે આમ ફાયદો બી છે આમ નુકસાન ભી છે.
સાચી વાત છે ફાયદો એવી રીતે છે, કે જેમ કે અત્યારે ટ્યુશન ક્લાસ ન ટ્યુશનમાં આપણે ન મોકલી શકતા હોય તો યુટ્યુબ ઉપર પણ ઓનલાઈન બધું જોઈ શકે છે અત્યારે છોકરાઓ. અને ઓનલાઈન અ શેક્ષણિક બાબતો એ કે ભણવાનો કોઈ પણ લગતા વિડીયો હોય એ પણ આપને બધું જ યુટ્યુબમાંથી એ આપણને મળી જાય છે કે જેથી આ આપડે બધાને પૂછવું જરૂરી નથી આપડે હવે મોબાઈલ માંથી જ કઈ પણ વસ્તુ આપણને જરૂરિયાત હોય તે મળી જાય છે
હાચી વાત છે.
કોઈ પણ નોટ આપડે લખવી હોય નોટ્સ લખવી હોય કોઈ પણ એવા અસઇનમેન્ટ હોય તે જે જે આપણને ખબર ન પડતી હો આપણા છોકરા માટે ખબર ન પડતી તો આપડે યુટ્યુબ પર સર્ચ કરીને એને બતાવી શકીએ કે જો આવી આવી રીતે કરવાનું છે તારું અસાઈનમેન્ટ. તો એ પ્રમાણે એ આપડા બાળકો સોશિયલ મીડિયા થ્રુ, અ બનાવી વિડીયો બનાવી અ સોરી અસાઈમેન્ટ બનાવી ને એ અ સ્કૂલમાં એ બતાવે છે કે જો મેં કર્યું હ છે. બાકી પોતાની રીતે હવે કરવું અ કરી શકે છે પણ વ ધારે સારી રીતે આપડે સોશિયલ મીડિયા થી આપડે કરાવી શકીએ છે કે જેમ જોએ છે વિડિઓ એવી રીતે એ પોતાને વધારે ડેવલોપ કરી શકે છે પોતાના મગજ ને
હાચી વાત હૈ.
પરંતુ સોશિયલ મીડિયાનો આ પણ ગેરલાભ છે કે આપણે ગમે તેને ઓટીપી કેવું જો ખબર ના પડતી હોય તો ઓટીપી તો કોઈ દિવસ કોઈને આપવો જ નઈ જોઈએ બેંક કઈ આપડે ત્યાં જઈને જ ઓટી પી આપે ગમે તે જો અત્યારે ઘણા બધા લોકો ઓટ પીએમ ના મોકલી દે છે ને તો બધું અકાઉન્ટ માંથી એકલા એકલા પૈસા ઉપડી જાય છે એટલે અત્યારના યુવાનો એટલા બધા ફોરવર્ડ થઈ ગયા છે કે મોબાઈલ પણ હેંગ કરી નાખે છે.
હાચી વાત તમારી. સાચી વાત હે ગમે તેને ઓટીપી ના અપાય. ગમે તેને ઓટીપી અ આપન મોબાઈલ ના નંબર, ખાતા નંબર બધા ગમે તેને ના અપાય.
ખાતા ના નંબર આપને જરૂરિયાત હોય એને જ આપી શક્ ાય ઓટીપી તો કોઈને જ નો અપાય. જે આપણને પ અ પૂરતી માહિત્ ી હોય તો જ ઓટીપી અપાય, ત્યાં સુધી આપળે ઓટીપી કોઈને આપી નો જોઈએ.
હાચી વાત છે.
ને સોશિયલ મીડિયા દ્વારા અ ઘણા સમાજમાં સારા કાર્યો પણ થાય છે.
હાચી વાત હે ના આપળે બી ગમે ગમે તે ટાઈમ આપણે બી કઈક એમ દિમાગ મેં નય બેઠતું હોય, સમજ મેં નય આવતું હોય તો આપણે બી યુટ્યુબ ઉપર મોબાઈલ મેં જોઈને તો આપણે બી આય જાય દરેક વસ્તુ આપળે શીખવા બી મ દરેક વસ્તુ આપળે શીખવા બી મલે મોબાઈલ ઉપર ઓ આપને ફાઈદો છે.
સાચી વાત છે, ક્યાંય પણ આપળે અભિયાન ચલાવું હોય ક્યાં વૃ ક્ષારોપણ કરવું હોય તો આપળે સોશિયલ મીડિયા ઉપર આપળે બધાને એક એકને ફોન કરવાની જરૂર નથી આપળે આપળુ અ અકાઉન્ટ ઓય એમાં આપળે મૂકી દેએ કે આ જગ્યાએ આપળે સોશિયલ મીડિયા માં આપળે એ મૂકી દેએ કે છે ને વૃક્ષારોપણ કરવાનું છે, કે રક્તદાન કરવાનું છે કે ઐયાં ડાન્સ કોમ્પિટિશન છે, ઐયાં ગરબાના ક્લાસીસ છે એવું બધું મકે તો ડાયરેક્ટ જ ઇન્ક્યરી એ લોકોને મળી જાય છે જે આપળે પેલે એવું અતું કે આપળે અ ત્યાં જઈને આપળે જાણવું પડતું તું, અત્યારે સોશિયલ મીડિયા અ થ્રુ આપને મળી રીએ છે.
બધું આઈ જાય કે તારા ઈસ્ચૂલ ના જાયને દસમા બોર્ડ હોએ તો રોલ નંબર આવે તો બધું મોબાઈલ ઉપર ઓનલાઈન લાઈદ આઈ જાય.
હા પેલે સ્કૂલ માં જવું પડતું તું આપળુ રિઝલ્ટ લેવા માટે.
જોવા માટે સાચી વાત હે.
અને મેસેજ સાદા મોબાઈલ પેલા નોકિયા ના અતા એમાં અ સાદું મેસેજ માંથી આપને જોવા મલતુ તું અત્યારે આપણે કોમ્પ્યુટરમાં ખાલી આ પળો નંબર નાખો એટલે બધું જ આપળી હિસ્ટ્રી આપળી બ બધું જ આપળે ભવિષ્ય બધું ઈ અંદર આવી જાય.
સાચી વાત એ બધું આઈય જ જાય સાચી વાત.
આપળે હંમેશા સોશિયલ મીડિયા નો સારો જ ઉપયોગ કરવો જોઈએ ખોટો ઉપયોગ નો કરવો જોઈએ ખોટા મુ અ ગમે તેવા ફોટા પણ અ અત્યારે લોકો ગમે તેવા ફોટા બનાઈને અપલોડ કરી નાખે તો એ છોકરીની જિંદગી બગળી જાય છે પછી એટલે આપળે કોઈ દિવસ પ અ ખોટી રીતે કોઈને આવી તે ચેનચાળા નો કરવા જોઈએ.
સાચી વાત હે તમારી.
હંમેશા સારો જ ઉપયોગ કરવો જોઈએ સોશિયલ મીડિયાનો.
સાચી વાત હે ઘણા છોકરાઓ તો મોબાઈલ ઉપર ગંમે ત્યાં શોકરીઓને મેસેજ કરતા હોય ને એવું બધું ગલત મેં ઉપયોગ ઉપયોગ ના કરાય ઓ સારી જ જગ્યા ઓઆ જે આપણે કામ આવતું હોય ને એની જગ્યાએ આપણે યુઝ કરીએ, સાચી વાત હે કે નય?
સાચી જ વાત છે હંમેશા આપળે અ કોય પણ અ બીજા આપડે આપણને કઈક અ સારું જાણવા મળ્યું તો હું તમને હું તમને કઈ શ તમે બીજાને કહેશો સારી સારી વસ્તુ બધાને આપડે પ્રચાર કરીશું તો બધા બધા આગળ વધશે બધા એકબીજાને વિચારો આ એકબીજા સાથે અ આ એકબીજાથી આપલે કરશે તો પણ આપને ગુણકાર છે દા આપડે સારી બાબતો નું ધ્યાન લઈને બધું કરવાનું આપણે ગલત કોઈ પણ વસ્તુ ખરાબ આપડે અ સોશિયલ મીડિયા ઉપર નહી મૂકવાનું એ કોઈને મકવાઈ નહી દેવાનું આપણા સગા સંબંધીઓ પરિવાર વાળા હોય એને આપડે ના પાડી દેવા કે આવું ગમે તેવું કેમ મૂકો છો
હાચી વાત છે તમારી એવું બધું ક વ્યવહારમાં ચાલે ને તો મજા આવે આપણે ને તેમમ ગેમ જેમ તેમ કરતા હો તો એમને મજા નહી આવતી જેવી ગગ્યા હેલો
હા બોલો
જેની જગ્યાએ આપણે યુજ કરવો પડે એની જગ્યાએ જ કરવાનું હાચી વાત કે નહી એમ ફાલ્ટુ જગ્યા એ
સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ખોટી માહિતી અવા અત્યારે હું એમના અ મેસેજ કરીને મૂકી દઉં કે મારે આ જગ્યાએ અ લોહીની બહુ જ જરૂર છે આ આ હોસ્પિટલમાં લોહીની બહુ જ જરૂરી છે તો કેટલા બધા રક્તદાન કરવા માટે આવી જાય છે લોહી આપવા માટે આવી જાય પણ ત્યાં જઈને ખબર પડે કે કઈ જરૂર નથી એટલે ખોટી માહિતી કોઈ દિવસ સોશિયલ મીડિયા ઉપર મૂકવી નહી
નહી હાચી વાત છે એના માટે આપણે મારે આ સારું કહેવાય મોબાઈલ આપણે સોશિયલ મીડિયાથી આપણે ગમે તે દૂર બેઠા હોય તો વિડીિયો કોલિંગ કરી હાકીએ આપણે મેસેજ કરીએ આપણે સારી જગ્યા યુઝ કરીએ તો આપણા માટે હારું કહેવાય હાચી વાત કે નહીં
હા દૂર થી પણ આપણે કોલ કરીએ તો અત્યારે તો એવું થઈ ગયું છે કે સામ સામે બેઠા હોય અ તો પણ સામસામે બેઠા હોય અ તો અ દૂર બેઠ હા હોય તો પણ આપણે વિડીયો કોલ થી આરામથી વાતો કરી શકીએ છીએ જેવું એવું લાગે સામસામે જ બેઠા છીએ
હાચી વાત આપણે ગમે તેના આપણા છોકરા હોય કે છોકરીઓ હોય વિદેશમાં બેઠા હોય તો બી આપણે અમે વિદેશમાં શું થયું છે બધી ખબર આપ આપણે હમણાં જ હમણાં જ આપણે ખબર પડી જાય ને આપણે વિડીયો કોલ બી જોઈ હાકીએ ત તું શું
હ હું એજ કેવા માંગતી હું એજ હતી કે પેલે હું એજ કહેવા માંગું કે પહેલાં કેવું હતું કે આપણે બહાર દેશ કોઈ છોકરીઓને પરણાવતા પણ નહોતા અત્યારે પણ આવે છે કારણ કે દૂર થી પણ આપણે એને જોઈ શકીએ છીએ કે શું છે શું નહી
હાચી વાત
હવે કઈ જ વાંધો નથી આવું તોું
હાચી વાત હ હવે તો આપણે આપણા છોકરા લોકોને તો આપણે એવી વાત કરીએ તો આપણા છોકરાઓને લોકોને ગમે નહીં કેમ કે છોકરા ચોવીસ કલાક મોબાઈલમાં ગેમ રમતા હોય ને, એના માટે આપણે સારી એવી બધી વાતો છોકરાને ના ગમે કેમ કે આખા દિવસ ગેમ રમતા હોય ને. એના માટે આપણે કહીએ તો આપણી દિમાગમાં ના લે, લેકિન મારા છોકરાને તો હું એવી જ આદત પાડું, કે ગમે તેને મો મેસેજ નહીં કરવાના, ગમે તે ફાલતુ ગેમ નહીં રમવાના, ફાલતુ ફોન યુઝ નહીં
હા સાચી વાત છે, અત્યારે તો કેવું થઈ જાય છે, એક સાથે કોઈ ગેમ રમતા હોય. આ આપણને ખબરેય ન હોય ને કોઈ ગેમ રમતા હોય, તો બધા પૈસા ઉપડી જાય.
ચલો, તમારી સાથે મજ જા આઈસે વાત કરવાની, સારું બી લાગ્યું, જાણવા બી મળ્યું. પછી કોલ કરીશ.
સારું, ચાલો, થેન્ક